જય કરશ ના શું કરે છે?
જય શ્રી કૃષ્ણ કાંઈ નહી જો હરેસ્ટ કરતા હતા.
બપોરના રેસ્ટ જ કરાય ને.
કરવી જ પડે ને આખો દિવસ કામ હોયને.
હમ તમે પાછું બવ કામ કરો ને અમે તો શું નવરા બેઠા હોય એ બવ કે કામ તો હોય ને અમારે.
કેમ તમારી ઘરે સુ મેડ રાખી છે કે?
હા, અમારે પૈસા જેટલા હે, મેડ જ છે બધે, અમારે ખાલી બેસીને ખાવાનું જ હોય.
લકી છો. તો તો શું?
તો પછી લકી એટલા વાત જવા દે એટલા પૈસા હે તારે જોતા હે?
નો. થેન્ક યુ.
એવુ હે તો કાય નય.
તુ સાચવી રાખજે.
હા. બાકી ગમે ત્યારે જરૂર પડે તો કેજો હો પયસા જ છે આપડી પાહે.
ઓકે. એટલા બધા છે તો પાંચ-છ કરોડ મોકલી શકે તું વાંધો નઈ.
હા. પાંચ છ કરોડ સાથે એક બીએમડબલ્યુ પણ ગિફ્ટ કરી આપું તને?
બીએમડબલ્યુ માટે એટલા બધા કરોડો નથી જોતા બીએમડબલ્યુ નથી જોતી રેવા દે ને એટલા છે જ ઓવર પેસા તો પછી પાંચ-છ કરોડ જ આપી દેવાય ને એમાં હું પાંચ-છ બીએમડબલ્યુ લઈ લઈશ.
હા. એટલે એમ પાંચ-છ ના આવે. દય જા હવે.
હા. એનાથી જ હજી આવે.
નો આવે બેહિજા
બે નથી આવતી. બીએમડબ્લ્યુ પચાસ સાઠ લાખમાં થીંક આવી જાય છે.
હા, પણ આપડે એવી પચાસ સાઠ લાખ વાળી નથી જોતી ને.
તું પૈસા આપે છે કે નહીં એટલું કહી દે જે જાજા પડ્યા છે ને તારી પાસે
હા બહુ છે. એ ને બોલ ખાલી રકમ બોલ કેટલા જોયે તારે?
અરે એમના તો કીધું પા છ કરોડ મોકલી દે.
પાંચ કરોડ કે છ કરોડ બોલ?
છ કરોડ.
છ કરોડ ને વાંધો ન ચાલ હવે તું હે ને સુઈ તું રાતેે સુઈ જઈશ ને
હમ્મ.
પછી અ આખો દિવસ વિચાર કરજો. હું તને પૈસા આપવાની હોય એમ
એટલે રાતે સપ્તાહ માં આવીશ નઈ?
યસ યસ ડન સો ટકા.
ખબર જ હતી મને આવુંજ કંઈક બોલીશ.
કેમ કે મેં મહેનત કરીને છ કરોડ ભેગા કયરા હોય ને હું તને આપું?
તે સામેથી કીધું જોતા હોય તો કહી દે.
હા. પણ મેં ક્યા આપવાને ના પાયડી છે.
આ તો અત્યારે તો કીએ છે મહેનત કરીને. કમાંવ્યા અને હું તને આપ ઇ એમ એટલે બંને મોઢે અ તારે વાત કરવી.
કુછ
રિયાલિટી માં જોતા હોય તો
હું એવા રિયાલિટી એમાં તો હજી મેં નથી કમાયવા એટલે
તો પછી શું ફાંફા મારે?
સાચી કમાયા સપનામાં તો દસ બાર કરોડ રૂપિયા કમાવી લીધા છે, તો એમાંથી હું તને સપના માં આવજે રાતે મળજે મને રાતે આપીસ તને પાંચ- છ કરોડ.
ઓકે સારું. સપનામાં તો એટલિસ્ટ મળી જશે નહી.
હમ સો ટકા.
ઓકે સારું બાકી શું કરે છે ઘરના બધાને સારું?
હા ઘરના બધાને શું થાય?
નક્કી ના કવાય ને માનસનું.
હા એ વાત સાચી ના કોઈ નથી મરી ગયું બધા જીવે છે.
એ ગજબ છે યાર તું.
કેમ?
ના તારા ઘરે એક ડોસીમા પણ છે ને બા છે ને?
ના જીવે છે ભગવાનની દયા થી હજી તો મરી ના જીવે.
આવું ન બોલાય મોટી એજના છે.
પણ હું કેમ કઉ છું કે મરી જાય હું એમ કઉ છું કે એ જીવે ભગવાનને દયા છે એમ કવ છું.
કઈ નથી કેવું તને.
કેમ દાંત કેમ આવે છે તને?
ઊંધા મિનિંગ થી ના બોલ મારી માં સરખી વાત કર. ભગવાનની દયા એની ઉપર કાયમ બની રહી હંડ્રેડ વરસ જીવે બસ કોઈ નને હેરાન ના કરે બહુ સાંભળ્યું છે એમનું બઉ બધાને હેરાન કરે એમ
ના, ના, મારા બા બહુ સારા છે મારા બા તો તમે કોઈ બીજાની વાત સાંભળી હશે, મારા બા જેવા તો કોઈના બા નથી બોલતા જ નથી કાઈ
તેજ બંધ હોય એ ક્યા બોલતા જ નથી ક્યારે બોલ્યા જ નથી, હું ત્યારે એવા હતી ને મને ખબર છે
એવું છે
હા સારું હોય કે ખરાબ હોય એમને મતલબ ક્યારે કઈ બોલવું જ ના હોય, કો અમુક લોકોને તો એમ થતું મૂગા છે, બોલી જ નથી શકત
ટીકા ના કરીશો
અરે નહી રિયાલટી કઈ રહી છું કેટલાય લોકોએ મને એવી રીતના કીધું તું, આજે અહીયા ડોશીમાં રેયએ છે એમને શું બોલતા નથી આવડતું બે, ત્રણ, વાર કું ક્વેશ્ચન પૂછો હોય તો એ આન્સર નથી આપતા
અરે મારા બાબુને મળશે ને તો તું સાંભળી જ નહી શકેશ તું વઈ જઈશ
આપણને કઈ સાંભળવું નથી ખબર છે એમનું મતલબ ત્યાં રહેલી એટલે મને ખબર થી હોય ને, તમે બધા નાના હતા હું ત્યારે થોડી મોટી હતી
એમાં કેવું બયનું હું મને છે ને બાધવાનો બવ શોખ તને ખબર છે.
હા.
મતલબ કે મને આમ સમાધાન કરાવાનોય બધાનો બહ શોખ તો એક દિવસ મારા આંટી ને મારા બધા બાધ્યા ને તો હું હે ને એમનું બધું શોર્ટ આઉટ કરતી હતી તો એમાં વચ્ચે મને લઈ લીઘી આટીમાં. તો આંટીને ખિજાણી ને તો આં તો બેહી ગય પેલા તો આંટી રોતાતા ને બાય રોતાતા ને હમ. આંટીને ખીજાયને તો આન્ટી તો શાંતિથી બેસી ગઈ કાય ન બોયલી. પછી બા ને ખાલી એમ કીધું ને ભાઈ તમારે હું હે, તા તો બાને શ્વાસ ચડી ગયો ભાઈ પછી તો એવું કરવા મયન્ડા અને મને તો એમ થયું કે હવે હું ગઈ બા જઈ પેલા તો હું જ ગઈ.
પછી તો હું પછીથી તો હું મારા બધા હારે કઈ વાત જ નથી કરતી બવ.
એટલે તો તને કવ છું તારા બા કઈ બોલતા જ નથી. એના જેવું ડાયુ કોઈ મળશે જ નય. હું લગભગ છે ને પાંચ છ વરસ ત્યાં હતી રેવા માટે સાઈટ એટલે સાઈટ ના બ્લોક માં જ
બરાબર.
હા એ. એમનું નેચર મેં જોયું ને એના જોવું સાચે કોઈ નહી થાય કોઈની ગલતી હોય તો પણ એક શબ્દ ના બોલે. હા બટ ગલતી ના હોય ત્યાં તો એવી રીતના બોલેને કે આપને વિચાર ના કરયૂ.
ના એમ પણ એ વધદય ના સારા છે એમને હમ પેલે થી જ બોલવાણી ટેવ છ.
અ હજુ એક વાત કવ તમે બધા નાના નાના હતા ને તારે જોવું થોડીક મોટી હતી મને બધી ખબર પડતી ને તો તારા બાર છે ને હ ઓલા કુકી સાસબી કભી બહુ થી ને બીજું કઈક કઈક ઘણી સિરિયલ્સ આવતી ઓલી ઈ શીતાની રમનની તો રાતના સાડા દસ વાગ્યાથી બાર વાગ્યા સુધી કે નવ વાગ્યાથી બાર વાગ્યા સુધી એ સ રસ જોતા હ.
હા.
પછી સવારે એને સિરિયલ પાછી રિપીટ આવતી. કત. ત્યારે પણ જોતા. એ પછી એને એ સીરિયલ છે ને સાંજના છ વાગે પાછી આવતી કઈક
હમ્મ.
તો ત્યારે જોતા એક એક એપિસોડ એમને મોઢે યાદ છે.
ઓ માય ગોડ એટલું બધું!
એટલું એન્ડ હજુ તને કવું. તમે બધા તો નાના હતા. તમને બધા ને યાદ નહીં હોય તમે બધા છે ને કાર્ટૂન માટે બહુ રોતા.
બરાબર.
તો તમારા પાસે થી રિમોટ લઈની સિરિયલ એક એક સિરિયલ ત્રણ ત્રણ વાર જોવે. તમે રોયા રાખતા.
એવું છે હવે એને ન ખબર પડતી આપણને તો ખબર પડે.
તમે નાના હતા તમને ખબર ના પડતી એટલે તમે રોતા પછી તમારા મમ્મી એમને કઈ કેવા જાય ને. કે છોકરીઓ એમના. સ્કૂલેથી આવી છે તમે હયશો કેજી માં તું હોઈશ ને તારા સિસ્ટર હશે સેકન્ડરી મા કે.
બરાબર.
તો તારા મમ્મી ને મતલબ જેમ તેમ મોઢામાં આવે એમ બોલતા એમ તો તને લાગે છે બ તારા ભાભુ વાયડા છે.
હમ બરાબર.
રિમોટ લઈ લેતા તમે બધા રોયા રાખ એટલે કવું છું ઓમબોલ. નહી બટ ગુસ્સો એટલો કરતા કે તારી નાની સિસ્ટર છે ને. એમની તો ગુસ્સામાં એમને સા કલ તોડી નાખી હતી વિચાર કર.
ઓહ!
હા.
અરે એમાં એમાં કેવું હોય જેમ માણસ ને એજ વધે ને એમ એની બુધી બાળક જેવી થતી જાય સમજાણું ત ને એટલે.
તારે એમની એજ કે એટલી બધી હતી નહિ તુ કેજી માં એટલે એમની એજ કઈક પચાસ જેટલી જ હશે પચાસ કે એકાઉ એટલા બધા એજ ના હતા જ નહિ અત્યારે.
બરાબર બરાબર વાંધો ને ભાઈ જી જી હોય રહ શું.
હમ ને તારે મમ્મી સાથે કઈ ઝઘડો થયો હોય ને ડાયરેક્ટલી તમારી દુકાને ઘરે હોય એજ એનેલો આમ જોર કે ધવા ધવી પછી સા
ઓલા દિવસ છે ને આ તેને પાપડ બાાય થતા ને તો દરવાજો ફટકારીને સીધા દુકાને વય ગયા.
હા તો એજ કવું છું ડાયરેક્ટલી દુકાને જાય ને પછી, અ તારા અંકલ તારા પાપા હોય ને એમને કહી દીએ. જવું તું એના કએ ને બીજું જ કઈ હ ય ર. ચડાવી આવે ખબર છે પછી ઘરે આવીને એના એ મતલબ બંનેમાં પણ ઝઘડો થઈ જાય, વાતમાં કઈ હોય નહી, એમનું નેચર તો લગભગ જ્યાં જાય રહી છે, ને ત્યાં આજુબાજુ બધાને ખબર છે વાતમાં કઈ હોય નહી, એમાંથી હો ઉપાય રીતના
બરાબર બરાબર છે, આવ તો ચા લ કર. હરોટો.
એ તો ચાલે જ કરેને ચલાવવું પણ પડે.
ના બરાબર, બીજું તો શું જાય કે
હા.
હવે ન્યુ ઘર લીધું છે તો મને મને એવો વિચાર આવ્યો ટીવી નખાવાનો, વિભૂત નાની છે તો પણ મને એમ થાય આ બાફે ગાવાના હોય તો નથ નથી નખાવું.
એને પણ નકરી સિરિયલ જ જોશે જોશે તું મને કોલ કરીને કેજે ને પછી.
ના નખાવું જ નથી ને વિભુને કઈક હું સાચવી લઈશ કઈ કરશું બાકી ન એને નહી.
કઈ નઈ આમ તો તારા બા છે એમની રિસ્પેક્ટ કરે બધી વાત સાચી બટ એ છે ને ક્યારેય સમજી નથી શકતા કોઈ ન મતલબ.
હં. કોઈ વાંધો નહી ચાલ ને હવે હું પછી વાત કરું. તારા
સારું કઈ નહિ હો. આદબ.
હા બાય બેસ્ટ હાલો.